હેલો.
હેલો કેમ છો.
હું મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું આજે આપણે સ્વચ્છ તા અને હાઇજીન વિશે વાત કરીએ.
હા આ તો બહ સરસ ટોપિક લાગે છે સ્વસ્થ અને હાઈજીન વિશે. ઇમ્પોર્ટન્ટ પણ હોય છે.
હમ્મ બિલકુલ તને લાગે છે કે સ્વસ્થતા કેટલી મહત્ત્વપૂર્ણ છે.
હા મને તો આ બહુ ઇમ્પોર્ટન્ટ લાગે છે સ્વચ્છતાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે.
હ બિલકુલ ક્લીનેસીસ ઇસ ધ નેક્સ્ટ ટુ ગુડ લાઇન. એ વાત પણ સાચી છે.
હા આ તો વાત તમે સાચી કહ્યું છે. ક્લીનેસીસ નેક્સ્ટ ટુ ગુડ લાઇન એ. અ સ્વચ્છ રહેવું એ સારી આદત છે.
હમ્મ સ્વચ્છ આપડે હું સ્વચ્છ રહું. તે હું કમ બીમાર પડીશ અને ડોક્ટર પાસે ઓ ઓછો જવાની જરૂર પડીશ.
હા. વાત તો સારી છે તમારી તું રોજ સવારે બ્રશ કરે છે.
હા દિવસમાં હું બે વાર બ્રશ કરવાનો પ્રયત્ન કરું છું તું.
હા. હું પણ રોજ સવારે અને રાતે બ્રશ કરું છું. દિવસ માં દો વાર.
હમ્મ સરસ સરસ. હાથ ધોવાનું પણ એટલું જ જરૂરી છે આપડે ખાના ખાવાનાથી જમવા તું પહેલો અને સંવતું બાદમાં
હા હા સારું સારું. ખાસ કરીને જમતા પહેલે વશરૂમ પછી.
હમ્મ કારણ કે વોશરૂમ આ આપડો શોપથી શોપથી ઓછામાં ઓછો વીસ સેકન્ડ સુધી હાથ ધોવી જોઈએ. આ આદત થી જમ્સ ઓછું થઈ જાય છે.
હમ આતો વાત તમારી બિલકુલ સાચી હોય છે મારી મમ્મી પણ અમે એટલે જ અ ઇન્સ્ટ્રક્શન આપે છે કે ઓછોથી આ સૌથી હાથ ધોવાના જરૂરી હોય છે.
હમ્મ આ વાત તો સરસ બિલકુલ સાચી છે.
હમ તને સેનટાઈઝર વાપરી આદત છે
હા જારે પાણી ના મળે ત્યારે સેનિટાઈઝર વાપરવું જ જોઈએ અને ટ્રાવલિંગમાં અને બ ફેબ્રિક માં જદાતર સેનિટાઈઝર વાપરવું જોઈએ
હા હું પણ લોકડાઉનમાં બઉ સેનટાઈઝર વાપરું છું પણ તને ના લાગે છે કે અ સોપ અને પાણી વધુ સારું હોય છે સેનિટાઈઝરથી
બિલકુલ બિલકુલ
તો તું રોજ નાાય છે
હા હું રોજઉ છું
હમ સારી વાયાદ જ છે હું પણ રોજમાં આવ છું સ્વચ્છ કપડાં પહેરવા પણ જરૂરી હોય છે આ તો રમ્સ થી બચાવું છો
હા રોજ ફ્રેશ કપડાં પહેરવા તો જરૂરી છે પણ અ આપણો રૂમ અને આપણા ઘર સુધી પણ ક્લીન રખવાનું આપણું એજ પરર્થ છે અને ક્લીનીનેસથી આપણો આ દર્શાવે છે કે આપણો બિહેવિયર હમ કેટલી છે
જોમસ તો અ ડસથી એટ્રેક્ટ હોય છે આ માટે ક્લીનનેસ તો જરૂરી હોય છે પણ ક્યારેક રૂમ ગંદો થાય જાય છે આ તો પ્રોબ્લેમ બની જાય છે પછી
ક્રીન રૂમ હોય તો સારું લાગે અને ગંદુ રૂમ હોય તો મન પણ આ આછું નહી લાગે વાપડા સુધી મન ખરાબ ખરાબ શો વિચાર આવે અને મન ના લાગે ઘરમાં
હમ પછી અ ક્લીન કરવામાં તો ટાઈમ લાગે છે ને
એટલે રોજ થોડું થોડું સફાઈ કરવી જોઈએ ને આપડો દિવાળીમાં એક જ વાર બધું રૂમ તો ી સાફ કરી દીધી છે થોડું થોડું પેલો હોલ પે બેડરૂમ પે રીડિંગ રૂમ ફર રોજ એક એક એક એક રૂમ સાફ કરીએ તો હોય જાય
હા હા હમ આ તો તમે સારું કો છો થોડું થોડું કામ કરવા જરૂરી હોય છે તને ઘર સફાઈમાં મદદ કરું છું
હા હું મારા મમ્મીનો ઘર સફાઈમાં ખૂબ મદદ કરું છું અને હમ હું તો આપણો મમ્મી નો તો રોજ જ મદદ કરીશ ફર્ચન દોવામાં ખાના બનાવવામાં
સરસ વાત છે આતો હું પણ કરું છું મારી મમ્મી ન હેલ્થ કિચન સ્વચ્છ રાખવામાં પણ અ રખવાનું અને ફૂડ બનાવવામાં
હ સરસ સરસ હ ફૂડ હાઇજીન રાખવું જોઈએ તો આપડો કમ ઓછું બીમાર તને આ વાત સરસ લાગે છે
હા હા હા હા આ તો સરસ હોય છે એ એટલા કિચન સ્વચ્છ રાખું તોું જરૂરી હોય છે આ માટે ફૂડ બી હાઈજીન હોય છે ગંદા કિચન થી ફૂડ અ કોન્ટેમિનેશન થઈ શકે છે
હમ
હા
તને બહાર નું ફૂડ ગમે છે
હા મને અ સ્વચ્છ જગ્યા પરથી ખાવાનું જમે છે બહારનું ફૂડ
હ મને તો હાજીન બહુ ઇમ્પોર્ટન્ટ લાગે છે તો એના માટે હું બહારના ફૂડ નથી જમતો ફ્રુટ વેજીિટેબલ અને તો નારિયલ પાણી હું પસંદ કરું છું
હ ગંદા ફડ તો પઈજનિંગ ફૂડ પોઈઝનિંગ પણ હોઈ શકાય છે ને
સાચું સાચું તેને ડસ્ટબિન નો ઉપયોગ કરવાનું આદત છે કે. નથી.
હા હા હા મને આદ જ છે ને. ડસ્ટબિન તો બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કચરો માટે કચરો હંમેશા. ડસ્ટબિનમાં જે નખી નખવાનું જરૂરી હોય ને.
હમ તો. રોડ પર કચરો આ બધા છોકરા છોકરીઓ રોડ પર કચરો. રાખી દીધું અને. અ આપણું આપડો સ્વચ્છતા રાખવું જોઈએ ને. તો આટલા આટલા અ છોકરાઓ અને. છોકરીઓ રોડમાં પેપર્સ. ચોકલેટ ન પેપર ફેકીને મસ્ત એન્જોયથી. આ કેવી રીતે મને બહ ખરાબ લાગે છે.
હા આ તો વાત અરી સાચી છે. સ્વસ્તા તો બહ જરૂરી હોય છે અને ડસ્ટબિન હોય તો. એમાં કચરો નાખવો જરૂરી હોય છે એનાથી. પ્રદૂષણ પણ ઓછું થઈ શકે ને.
બિલકુલ બિલકુલ અને મચ્છર પણ વધે છે.
હા. દોડથી્ચ મચ્છર તો વધી શકાય છે. મચ્છર થી ડેન્ગુ અને મલેરિયા જેવાની બીમારી થઈ શકાય છે.
બિલકુલ બિલકુલ. તને લાગે છે કે સ્કૂલમાં સ્વચ્છતા વિષ શીખવાવું જોઈએ.
હા મને તો ચોક્કસ લાગે છે આ તો બહ ઇમ્પોર્ટન્ટ. વિષય હોય હોય તો. સ્ટુડન્ટ માટે તો જરૂરી હોય છે બાળકો નાની ઉંમરથી. આ આદત શીખાય તો જરૂરી હોય છે અને સારું હોય છે. ડિસિપ્લિન બડી શકાય
બિલકુલ સ્કૂલમાં અવેરનેસ પ્રોગ્રામ. હોવું જોઈએ તો છોકરાઓ અને છોકરીઓ. સાભળવામાં ઈઝી પડે છે કે. ત આપડો આપણા ઘર નો અને. બહાર રોડ પણ આપણો કચરા નથી ફેરવાનું.
હમ. પોસ્ટર કોમ્પિટિશન પણ રખવાનું જરૂરી હોય છે.
હ એનાથી અવેરનેસ અવેરનેસ ઓછું થાય.
હ હા સાચું કહું છું તું એનાથી અવેરનેસ બડી શકાય હ. અને સ્પીચ કોમ્પિટિશન જરૂરી હોય છે.
તને સ્કૂલ ક્લીનિંગ. રાખવુ ગમે છે.
હા ક્લાસરૂમ સ્વચ્છ હોય તો સ્ટડી કરવામાં મજા આવે છે.
હમ્મ પર. લખવું પણ એજ જોઈએ.
હા બિલકુલ પબ્લિક પ્લેસ ક્લીન રાખવાનું માટે અ. શું કરી શકાય.
અ કચરો ડસ્ટબિનમાં નાખવો જોઈએ અને પ્લાસ્ટિક નો. ઓછો ઉપયોગ કરવો જોઈએ અને લોકોમાં જાગૃતતા લાવવી જોઈએ. અને સરકાર સુધી સ્વચ્છ અભિયાન. વિશે ખબર કરવી જોઈએ બધા લોકોને. અને બધા લોકો ના. દેશનું સ્વચ્છ બનાવવા માટે અભિયાન સુરુ કરવા કરવાવું જોઈએ આપણ વધારે અ કરવાનું જોઈએ
હા આ તો વાત તમારી સારું છે ચલો મને તમારી સાથે વાત કરવાની મજા આવી ર હ
ઠીક છે આપણે તમારી સાથે વાતને વાત કરીશ બાય
જય શ્રી કૃષ્ણ